કેમ તમે સૂઈ ગયાતા?
હોવે સુકરો શો? ખરાબ
કોઈ નહી. હેય અમી કોઈ ની કોણ ફોન કરવા દયો કે શું કરે હે મગફળી લીધલી કે નહી લેતી કે
મે આયા શ શું લ્યો મગફળી
પણ આમુ જોતો માન શગુ ખબર છે.
ઉની ઉની આવે પરું થાય છે અત્યારે એવો તાપ પડે એ પર મારાનું તમે આપેલી
પડ્યો ને જયારે એવું શોષણ કર્યું છે જેમ કે મગફળના મગ ભણી ના ફોફા સારા બેઠા છે પછી ઉપર જે ગાયોને ચારા ઘાસ ચારો ઉપર આવતો હોય છે એ પણ સારો થયો છે જેમ કે અમારી આ ગ્રોથ થી મેં જે અંદર દવા નાખી છે એ આયુર્વેદિકની દવા છે જે અમારે ગ્રો માંથી મળે છે જે એમાં નોખી છે એટલે એમાં જમીન પોહોંચી રાખે છે જમીનમાં કીડાઓ કીડાઓને દૂર કરે છે કીડાઓને પછી જે એ આગળ વધારવાના ધાતુઓ વધારે છે જેમ કે અલગ અલગ રીતે પ્રમાણે જેને એમની પૂરી કોશિશ કરતું હોય છે જેમ કે જયારે અમારી પોછી જમીન રહે ને ત્યારે અમારે વધારે ફળદુપતા બે વધારે ફળદુપતા બે એટલે અમને આવક વધારે થાય જે મગફળી ની આવક વધારે થાય છે અ માર્કેટમાં ભરાવા જઈએ ત્યારે પાાવ સારો આવે ભાવ સારો આવે એટલે અમને જે પૈસા આવે ને અમારે બઉ ભાવ મન બીજો વધારે સારું મળતું હોય છે
હા એટલે તમે એટલા બધા ઊંઘમાં હતા ઊંઘમાં હતા અને તમે એક અશુંબર ના ત બોલવા મળે એટલે તમારી સ્પીડ સ્પીડ વાળી અને એલર્ટ એકદમ એટલે એ તમારો આારું પ્રદર્શન થઈ ગયું છે ને આારું પ્રદર્શન થયું એટલે તમને વાત કરતો વરસાદ આજે જમીન છે ને એ એટલી ઉકળ ઉકળીને મુની લાય થાય રહી છે એલોમ બફારો બફારો હોય બફારો કાઢે બફારો કાઢે એટલે હવે સાંજે વરસાદ આવે ને તો થોડું ઠંડુ પ ઠંડ કરે તો ધીરે ધીરે એ કન્ટિન્યુ ચાલુ થાય ને એ પ્રોસેસ તો ઠંડક મિલે એટના કે એટલા ઘડી બફારોમાં આવે તને હું વાંચ છું કરું પુડે
એમાં એવું હોતું હોય છે પાાજી આવે ને પાજી પાાજી એવી ચાી બનાવતા હોય છે જેમ કે એમ ચામી ના કેવા જે અમુક ગુજરાતી ભાષામાં કોનસી ક્યા કોન સ કોનસી અંદર એવીની અંદર બણાવતા હોય છે જેમ કે એમનો લો લોકર બનાવે છે લોકર ની અંદર જે કુંસી બનાવે છે કુંન્સી બનાવીને જે કુંન્સી ખોઈ જતી હોય છે એ પ્રમાણે લોકર લઈ ને પછી એમને કુંન્સી બનાવવામાં આવતી હોય છે
હા એ કલસી ઉપરથી પાજી ને પાજી નો તંધો અલગ અલગ અમ પ્રકાર ન હોય છે ધારો કે પાાજી હોય પૂડ પકડવા વાળા પાાજી હોય પછી પેલા ચશ્મા બનાવા વાળ હોય ના કુ શું બનાવવાણપકાર ના પાજી વા અને પેલા તમે ભૂડ પકડવા વાળા પાંજ જોો ને તો એટલા હ ભોક માર તમે તમે તમારો વાંચ છો કરો તમે એની પાયો ને એની સ્લ પડી જેવી આવે ને એટલા પણ તમે જુવઓ તો એ જ એ તમને લાગે હું ગુમ લાગ્યો છું
સમય એવું હોય છે કે જેમાં અસર ફળદ્રુપતા આપતી જ હોય છે એમની બાસ હોય ને એ ફળદું પ્રપતી હોય છે આપને જેમ કે આપણે અંદર વિકાસ થાય ને આપણી અંદર પર ઈ પળ ની અંદર આપણેે ગોઠવા જઈએ એ રીતના ગોઠવા જઈએ આપણે હુઝ હુઝ કરીને આપડે તેમના ભૂંડ પકડતા ફૂડ પકડીને આપણે જાણીમાં ફસાઈને જેમ કે આપણે દરિયા કિનારે હોય છે માછીમારો એમ માછીમારો નહ હોતા એ માછા મારા હોય છે માછા મારા
એ માચા મારા ને આજે કઈ મા મા જતે જેમ કહી ર પેલા મમરા પમ પ એટલે એ પાછું બધું ઉલટું બધું પ્રોસેસ થઈ જાય છે એટલે માછાનું એનું હોય છે ને કોસી સાસીી અલગ પ્રકાર નનીયું જો ક
હ એમાં એવું હોય છે કે જે અલગ અલગ પ્રોસેસ હોય છે અલગ એવી પ્રોસેસ કરવામાં આવે છે જેમ કે જે માછીમારાઓ બધા એક સરખા હોતા નથી જેમ કે વધારે બોટ મોટી હોય ત્યારે વધારે માછીમારો હોમાય છે અને જે બોટ નોની હોય તો એમાં ના પણ માછીમારો બધા હામાતા હોય છે જેમ કે અંદર એવી પ્રકારના જાળી નાખીને જે માછલીઓને પૂરવામાં આવે છે પૂરવામાં જે પછી એમનું ખોરાક શોષણ કરવામાં આવે છે એ શોષણ પ્રમાણે જે આપડણે અલગ અલગ કરી રહ્યા છીએ ને કે તમે વાત જ જવા દો જેમ કે એ પ્રમાણના લોકો રહ્યા ને એ એ પ્રમાણે ખોરાક કરતા હોય છે જેમ કે આપણે ભોજન નો આપણે શાક શુદ્ધ શાકાહારી નહી લેતા હો હતા એ એ રીતના શાકાહારી લેતા હોય છે જેમ કો એમનો માછીમારો છે પછી દાળ ભાત છે પછી ભાત વગારેલા છે. એમનો દરરોજ નો ખોરાક એઈ રહ્યો છે અને આપડે હ વાત કરીએ તો આપડો ખોરાક એ છે કે જેમ કે આપડણે બાજરે ખાઈએ છીએ ઘઉ ખાઈએ છીએ જેમ અલગ અલગ આપણે અનાજ ખાઈએ છીએ જેમ કે આપડણે દાળ ખાઈએ છીએ જેમ તે દાળ બાટી ખાઈએ છીએ જે આપડે બાટા બનીને દાળ બાટે ખાતા હોય છે ને એ બિલકુલ મજા આવતી હોય છે
એટલે એમાં અલગ અલગ પ્રકારની શાકભાજી આપણે ખાતા હોઈએ છીએ ધારો કે આપણે પેલું પેલું બટાકા હોય હ બટાકા હોય પછી આપડે કાકડી હોય પછી તરબૂજ હોય પછી શોગાવયા બે શકોત પટેટીની બધું હોય ને અલગ અલગ આપણે ફળને બધું ખાતા હોઈએ છી અમારા ઘરે બધું બધી પ્રકારની બધી વાવેલી છે. હ શાકભાજી આવે ને એ રી એક છે પેલું આપડે કેવાય ને તડબૂચવાયેલું છે એને કાંકડી વાયેલી એવ અલગ અલગ પ્રકારની પેલું હા અલગ અલગ પ્રકારનો વાવેલો છે એમાં ઓબો પણ વાવેલો ઓબો એવ આવેલો છે કે આપણે ખાટીમિટી કેરીનું શાક કરીએ તો એટલું મસ્ત આમ ભાવે ને તમે પાત જ ચજો અંદર અલગ અલગ પ્રકારના બધું નાખી તો બધું એવ સારી સમજ પડી એટલે પછી એમાં સારો ખોરાક અને ત દર ની વાત કરી કે એમાં માછલા રહેતા હોય સાપ રે
હા
ઘણા અલગ અલગ પ્રકારના જીવજંતુઓ રહેતા હોય
હા વાત સાચી છે જેમાં અલગ અલગ જીવ જંતુઓ રહેતા હોય છે કે તમે વાત જ જવા દો
હા એમાં અલગ અલગ જે એમાં તમે વાચ્યું કર પ
હા હા
હ
એમાં એ જે જેવ જંતુ હોય છે કે જેમ કે માછલીઓ માછલા કાઢતા હોય છે કાઢીને એમનો સ્વીકાર કરતા હોય છે સ્વીકાર કરીને પછી જે માછીમારો બહાર કાઢીને એમનું ભરણ પોષણ કરતા હોય છે કે ર પછી જેમ કે અંદરે માછલી પાળવા માટે એમાં મમરા ખવડવામાં આવે છે જે મમરા ખાઈ પછ માછીમારો રહ્યા ને એ માછલીઓને મમરા ફરતા હોય છે મમરા ફરીને પછી એમ કે બિચારી માછલીઓ જાય છે મમરા ફઈ જાય તો બિચારી જાય છે
પછી એને જ ભરાઈ ગયા હોય પછી ગમે તે તો એને ભરાઈ ગયેલા મમરા પછી ઈ ન આમ ને સુકવવામાં આવે નીકળે ને માછલી પછી સુખવામાં આવે પછી તમે એને જોવો ને તો એ બૂંક મારે એટલે સ્મેલ એટલી ખતરનાક આવે ને. કે તમે એયા રહી જ ના કરવા, એવી સ્મેલ મારે માછલી. પછી તો એ લોકો રહેતા હોય છે, એ કઈ રીતના રહેતા હોય છે, આપણને ખબર નહીં. એને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડતી હોય, તકલીફ? પડવી પડતી હોય, પણ એને એવું કાયમી. એને ખોરાક થઈ જાય, આપડે જેમ કે બાજરીનો રોટલો આપણે ખાઈએ. એમ એવી રીતના ઈ ને ન ઈ રક ખરા? એટલે ને કશું થાય નહી. એરા, એને તો બધું નોર્મલ લાગે, નોર્મલ છે. નવા-નવા જઈએ એટલે આપણને સારું એવું થાય ને, કે અહીંયા રેવાનું, મારા કઈ રીતે રેતા હશે? એવું બધું, એવા પ્રકારનું થતું હોય છે પછી.
જેમ અલગ અલગ થતા હોય છે, જેમ કે આપડે જે માછીમારો હોય ત્યાં. આપણે જોવાય એટલે, આપણે ન શીખવા મળે, જેવું નવું જાણવા જેવું મળવા. મળે પછી, જે આપડે માછીમાર તો દેખતા હોય છે, પણ આપડે દેખ ની, બિલકુલ સારી મજા આવે. આપને એ રીતે મજા હોય, જેમ કે આપડે. કોઈ દિ જોયું ન હોય ને. કે તમે વાત જ જવા દો, કે તેમાં અલગ અલગ રીતે મજા આવતી હોય છે.
હા. અલગ અલગ પ્રકારની મજા આવે ને, તો એમ પછી. અને હું તો મને શું કરતો હતો? આપડે જે પેલું માઉન્ટ જવાનું છે ને, એ ફાઈનલ કરી નાખવા. ત્રણ બાઈક લઈ લઈશું, ત્રણ બાઈક અને છ જણ કે, આપડે થઈ ગઈ છે અને. પછી બાઈક લઈને આપણે ફરવા જઈશું, હરણા દેખીશું. પછી બીજા લોકો ના જીવ પણ બાળે છે, એ પછી એના જીવ બાળે છે. ટલે ને બારી બળને તો. અાય ન ર હું ક લોહી હું ક જાય મચ્છર નઈ લોહી ખાના હા, એમના. રઈ પણ હુકકી જો. મચ્છરો ઉપરાંત, એના કરતા પણ ડબલ ધા આપે. જેમ કે, આપે એવા માણસ છે કે રાક્ષર નું કોઈ ના.
હા, વાત સાચી છે. રાક્ષસ કોઈ ના આવે.
હા, બોલો.
એમ છે કે જે પહાડી વિસ્તારોમાં રાક્ષસો ખુબ રહેતા હોય છે. તે રાક્ષસો રહેે એટલે આપણને બીક લાગે બી લાગે એટલે આપણે ત્યાંથી એમના. ડરીએ પણ આપડે એવું થતું હોય છે કે, આપડે અહીંયા ડરીએ તો આપ રાક્ષસ એ આપણા ખાઈ જશે, મારી નાખશે. કાંડિયા કરીને, કાપીને કટકા કરી નાખશે અલગ અલગ. કટકા કરતા હોય છે, એવી રીતે આપને વીક લાગતું હોય છે. એમ જે પહાડી વિસ્તારોમાં છે, જે માઉન્ટ આબુ છે, પછી જે જંગલો વિસ્તારો છે, પછી જે. ગિરનાર વાળા વિસ્તારો છે, ત્યાંમાં રાક્ષસો અને ત્યાં એ બધા ખુબ રહેતા હોય છે, પછી જે શિકારીઓ રહેતા. એમાં અલગ અલગ શિકાર કર
તમારો તમારો થોડો અવાજ બલવામાં આવે છે, તો ખબર ત્યાં. આમ અમુક ટાઈમે વધારે આવેને, અમુક ટાઈમે ઓછો, એટલે તમારો ઇયરફોન વિયરફોન નાખેલા છે ને, એના ખૂબ પ્રોબ્લેમ લાગે છે. હલો. હલો, હા, તમારો અવાજ એટલે ઘડીક. તું આવ હા હવે રેડી આવે, એકદમ રેડી આવે છે, હવે તમે થોડું આમ માહિતી આપો. એ નવું ને પચાસ થઈ ગઈ છે એટલે થોડીક જ વાર છે.
કોલ ઉપર કોલ આવી રહ્યા છે ને એટલે તે મારે એવું થાય છે.
હા એટલે કોઈ તમારે ઇમ્પોર્ટન્ટ કોલ તો નઈ ને?
હા ઈમ્પોર્ટન્ટ તો કામ નથી પણ જે આપણેે બે મિનિટ વાત કરીને ફોન મૂકીશું ફેર પછી થોડા ટાઈમ પછી મુ ફોન કરીશ, ચાલેને તમને?
હા ચાલ એકદમ તમારી વાત સાચી છે, અમારે પણ એવું છે ફોન બોન મેસેજ પડે છે એટલે અહીં હ ને એ મુ પછી તમને થોડીવાર ફોન કરીશું ને આપણે લંચ બ્રેક લઈ લઈશું. લંચ બ્રેકમાં કઈ રીતના આપણે ઊ ઊંઘ પૂરી કરીશ? એવું બધું અલગ-અલગ આપણે આપણા શરીરને પણ થોડો આરામ આપવો જોઈએ. અને થોડું મોઢેથી આવી ન બોલીએને બોલીયએ એ નહીં પણ આપણને એ થોડોક હો ધાને પણ આરામ આપવો જોઈએ એટલે આપણે બધું સ્વચ્છ રીતે આપણે રહી છી રહીએ.
હા મુ જે અમારા મગફળીની મુ વાત કરું છું, જેમાં જે અલગ-અલગ ડી તે અ વરસાદ થયો છે જે મીઠો વરસાદ થયો છે ને ખારો વરસાદ થયો છે જે અમારું જે એક તળાવ આવેલું છે, ઘરની બાજુમાં તે તળાવ મીઠું અને ખારા પાણીનું બંને ભેગું થયું છે જેમ કે આપણે પીએ તો અમણે એક ખારાનો સ્વાદ આવતો હોય છે ન મીઠાનો સ્વાદ આવતો હોય છે. પણ આપણે જે એવું પીવું જોઈએ કે જે આપણે ગાળીને પીતા હોય ને પાણી સારું શુદ્ધવાળું આપણે એવું પીવું જોઈએ જેમ કે એમાં જે કચરો ના આવતો હોય છે એ કચરો જે આપણે આયુર્વેદિક મીનું પાણી પીએ એમાં કચરો આવતું હોય છે જેમ અલગ-અલગ રીતે એમાં અ બધા ક નવાં-નવાં કીટાણુ આવતા હોય છે જેમ કે આપણે કીટાણુવાળું આપણે પાણી પહીએ ને તો પણ આપણા શરીરને નુકસાન થાય અને નુકસાન થાયા પછી જે આપણે શરીરમાં નવાં-નવાં ડાઘા પડે છે, ધાધર થાય છે જેમ અલગ-અલગ રીતે એ રોગ પ્રકાર થાય છે, પણ એ તે ના થાય જેમ કે આપણે
એ રીતે આપણે અ પાલન કરવું જોઈએ.
હમ્મ, એટલે તમે એ કીધું કે ખારો વરસાદ અને મીઠો વરસાદ એમાં જે પેલો ખા ખારો વરસાદ આવે ને તે આપણા મ ભણીને પણ પેલો થાય છે. નુકસાન લાયક બને છે, એ તેમના મૂળ હોય ને મૂળ એ બાળી નાખતું હોય. એ એવો ખારો વરસાદ હોય છે કે અ બહુત હી ખત ઘણું બધું અ ખારો હોય છે. એટલે પછી પેલા જીવજંતુઓ આવે ને પેલા અળસિયાં ને એવા ઈશપણ એના લીધે મરી દેતા હોય અને એમનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. એટલે જીવ ગુમાવી એટલે